ક તમના
હા આવે છે અવાજ.
હા નમસ્કાર આજે છે ને. હા આવે છે. આજે છે ને આપડે. પરિવારના મહત્વ વિશે વાત કરીશું.
હા ચાલો. પરિવારના. સમજની આમ સૌથી મહત્વપૂર્ણ આમ સંસ્થાઓમાંથી એક મનાય છે.
હા પરિવાર છે ને વ્યક્તિ. તિ ના જીવનમાં શરૂઆતથી જ. એટલું બધું મહત્વ. પણ ભૂમિકા ધરાવે છે ને.
બિલકુલ જોવા જઈએ તો બાળકનું ઉછેર શિક્ષણ અને સંસ્કારમાં પણ પરિવારનું મોટું આમ યોગદાન હોય છે.
હા સમાજમાં વિવિધ. પ્રકારના પરિવાર જોવા મળે જ છે આપણને.
હા જોવા જઈએ તો આમ આમ કેટલાક સ્થળો પર છે ને સંયુક્ત પરિવાર હોય છે અને કેટલાક સ્થળોમાં.
હા બંને પ્રકાર આમ. પ્રકારના પરિવારની. પોતાની એક જુદી વિશેષતા. તા જ હોય છે.
હા બિલકુલ સાચું કીધું કે સંયુક્ત પરિવારમાં છે ને ઘણા સદસ્યો સાથે રહેતા હોય છે.
હા આવા પરિવારમાં છે ને આમ સહકાર અને જવાબદારીની ભાવના જોવા મળે આપણને.
બિલકુલ સાચું કીધું અને જોઓ અને નાના પરિવારમાં છે સસ્યોની આમ સયકતા ઓછી હોય છે.
હા પણ તેમાં પણ આમ એક સહકાર અને સમજણનું મહત્ત્વ તો એટલું જ હોય છે જેટલું પેલામાં હોય છે.
બિલકુલ તમે સાચું કીધું અને પરિવારમાં વ્યક્તિને આમ આમ સમજવું આમ અને શીખવામાં મદદ કરે છે આમ.
હા સત્ય ઈમાનદારી. પછી શિસ્તા અને સંમાન જેવા મૂલ્યો ઘરથી તો શીખવામાં મળે છે આપણને.
હા જેમ કે તમે કીધું એમ જ કે પોતાના આમ કેહેવાય ને બાળકોને આસપાસના વાતાવરણ માંથી આમ ઘણું શીખવાનું હોય છે.
હા પરિવારમાં આમ સંવાદનું મહત્વ પણ ખૂબ હોય છે.
હા યોગ્ય નુ સંવાદ થી એકબીજાને સમજવાનામાં છે ને મદદ બહુ જ મળે છે.
હા પરિવારના સભ્યો વચ્ચે સહકાર પણ જરૂરી હોય ને.
બિલકુલ તમે સાચું કીધું કે દૈનિક જીવનમાં તો છે ને આમ ઘણા આમ કર્યા સહકારથી છે ને સરળ બની શકે છે આમ.
હા વિવિધ તહેવારો અને પ્રસંગો દોરાન પણ છે પરિવાર ન મહત્વ બહુ જોવા મળે આપણને.
બિલકુલ અને આવા પ્રસંગો છે ને લોકોને એક સાથે સમય પસાર કરવાથી છે ને તક આપે છે.
હા પરિવારમાં મોટ. ટા અને નાના બંને સભ્યોનું મહત્વ એટલું જ સરખું જ હોય છે.
બિલકુલ તમે સાચું કીધું અને આમ કહેવાય ને કે દરેક વ્યક્તિને પોતાની રીતે પરિવારમાં યોગદાન તો આપે જ છે.
હા વૃદ્ધ સભ્ય પાસે અનુભવ અને જ્ઞાન હોય છે.
અને યુવા પેઢી પાસે નવી આમ ઉર્જા અને નવો આમ. વિચારો હોય છે.
હા આ બધું ભેગું થાય એટલે આમ વિવિધ અનુભવો આમ પરિવારને વધું મળે અને આમ પરિવારને મજબૂત બનાવે
બિલકુલ અને પરિવારમાં છે ને એકબીજાની પ્રતિ આમ સન્માન ખૂબ જ ખૂબ જ જરૂરી હોય છે
હા સન્માનથી સંબંધો વધારે મજબૂત બને ને
બિલકુલ અને એકબીજાને સમજી પણ શકાય ને
હા એ તો છે જ અને આજે સા કર્મત્માનું વાતાવરણ છે ને એ પણ ઊભું થાય એનાથી
બિલકુલ અને બાળકોને અભ્યાસ માટે છે ને આમ પ્રોત્સાહન પણ આપવામાં આવે છે તેના કારણે
હા સમયનું મહત્વ અને શિસ્ત પણ ઘરથી જ શીખવામાં મળે ને
બિલકુલ અને આ બધા છે ને ગુણો આગળના જીવનમાં પણ ઉપયોગી આમ સાબિત થાય છે મારા ખ્યાલથી તો
હા પરિવાર અને સંસ્કૃતિ વચ્ચે પણ નજીકનો એક સંબંધ હોય છે
બિલકુલ જેમ કે પરંપરા અને રીતિ રિવાજ ન પણ એક પેઢી છે એકબીજ આમ સુધી છે ને પહોંચે છે
હા વિવિધ દેશોમાં પરિવારની રચના અલગ હોય શકે
બિલકુલ અને પણ પરિવારમાં જોવા જાય ને તો પરિવારનું છે ને મહત્વ આમ લગભગ આમ દરેક સમાજમાં જોવાવામાં મળે છે
હા પરિવાર માં સમય નું યોગ્ય આયોજન પણ જરૂરી હોય ને
બિલકુલ અને દૈનિક કાર્યમાં તો છે ને શિક્ષણ અને મનોરંજન વચ્ચે છે ને સંતુલન રાખવું બહુ જ મહત્વપૂર્ણ છે
હા ટટેક ટેકનોલોજીના યુગમાં પણ પરિવારનું મહત્વ ઓછું થયું નથી સેજ જેય
હા બિલકુલ અને આમ કેહેવાય ને કે સંચારના નવા નવા નિયમો અને બધું એ બધામાં છે ને ખૂબ જ મદદ કરે છે આપણા જીવનમાં
હા પરિવાર માં એકબીજાની મદદ કરવાની ભાવના પણ મહત્વપૂર્ણ હોય ને
બિલકુલ અને ભાવનાથી એકતા અને સહકાર વધે છે
હા સમાજના વિકાસમાં પણ પરિવારનું યોગદાન પણ મહત્વપૂર્ણ છે
બિલકુલ કારણ કે છે ને આ બધું છે ને મજબૂત પરિવાર થી મજબૂત સમજ નું આમ નિર્માણ થાય છે
હા પરિવાર લોકોને જવાબદારી પછી સમજવામાં પણ મદદ કરે છે ને
બિલકુલ તમે સાચું કીધું કે આ બધાથી છે ને એકબીજાને અંદર ને અંદર જ મદદ કરે છે જેથી કોશી મુશ્કેલી પડતી નથી
હા બાળકોની વ્યતિિતતા વિકાસ માં પણ પરિવારનો બહુ મોટો ફાળો હોય છે
હા તમે જેમ કીધું કે આમ શિક્ષણ સંસ્કાર અને પ્રોત્સાહન ને છે ને આમ વિકાસ ને આમ મળે છે બધું જ મળી જાય છે પરિવારથી
હા અને આજે તો આપણે પરિવાર ન વિવિધ પાસાઓ પણ આમ વાત કરીશ ને
બિલકુલ અને પરિવાર આમ સમાજની એક આમ મહત્વપૂર્ણ અને આમ મૂલ બહુત આમ સંસ્થા છે
હા પરિવારમાં સહકાર સન્માન અને સંવાદનું મહત્ત્વ આમ સમજાય છે આપણને
બિલકુલ અને આ મૂલ્યો સમાજને પણ વધારે મજબૂત બનાવે છે
હા અને આમ જોવા જઈએ ને તો આપણા પરિવારનું મહત્વ વિશે આમ ઘણી વાત કરી કે પરિવાર અને દૈનિક જીવન વચ્ચે સુુંસબંધ હોઈ શકે અને પરિવાર દૈનિક જીવનને એક બહુ મહત્વપૂર્ણ ભાગ છે પણ વ્યતિ તે ઘણા મૂલ્યો અને આદતો પરિવારમાંથી જ શીખે છે
બિલકુલ સાચું તમે કીધું કે પરિવાર છે ને એમ દૈનિક જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને વ્યક્તિ ઘણા મૂલ્યો અને આદતોમાં છે ને પરિવાર માંથી જ શીખે છે ને
હા સમયનું મહત્વ પણ ઘણી વાર પરિવારમાં સમજવામાં આવે છે
બિલકુલ સમયનો આયોજન અને જવાબદારીની ભાવના ઘરેથી જ આમ વિકસિત થાય છે ને કે સમય કેટલો બચાવો જોઈએ ને ફાળવો જોઈએ એકબીજા માટે
હા પરિવારમાં કાર્યની વહેચણી પણ જોવા મળે જ છે ને
બિલકુલ અને વિવિધ સભ્યો અલગ અલગ જવાબદારી નિભાવતા હોય છે ઘરમાં તો
હા આથી સહકારની ભાવના વિકસિત થાય છે આપણા વચ્ચે
અને દરેક વ્યક્તિ છે ને પોતાનું યોગદાન આપી જ શકે છે
હા પરિવારમાં પરંપરાઓનું પણ મહત્વ હોય છે
બિલકુલ પરંપરાઓ છે ને એક પેઢી થી બીજી પેઢી સુધી પહોંચતી હોય છે તેથી ખૂબ જરૂરી છે
હા વિવિધ દેશોમાં તો વિવિધ પારિવારિક પરંપરાઓ જોવા મળે છે ને
બિલકુલ તમે જેમ કીધું કે કેટલીક પરંપરા છે ને ભોજન સાથે જોડાયેલી હોય છે તો કેટલીક તહેવારો સાથે હોય છે
હા આવા પ્રસંગો પરિવારના સભ્યોને આમ એક સાથે લાવવામાં મદદ કરે છે
બિલકુલ કે આખા જ કુટુંબને સાથે મળાવે છે તેેના કારણ કે પરંપરાઓના કારણથી આખું મજબૂત બનાવે છે
હા અને પરિવાર અને શિક્ષણ વચ્ચેનું પણ ઘણું સંબંધ છે
હા શિક્ષણના કેહેવાય ને કે પરંપરાભત થી છે ને પરિવારની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે શિક્ષણથી તો
હા બાળકોના વચન શિસ્તાા અને અભ્યાસ પ્રત્યે પણ આ રસ જગાડવામાં મદદ મળી શકે છે આનાથી
અને પ્રોત્સાહન પણ આમ મહત્વપૂર્ણ હોય છે ને એમાં
ની આદત વિક શ કે છેના
આવા વાતાવરણ થી છે ને જ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ રસ વધે છે
હા અને પરિવારન સંસ્કૃતિ વિશે શું કેહેવું તમારું
જો પરિવાર સંસ્કૃત વિરાસત અને આમ કેવાય ને સંસ્કૃત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
હા પરિવારમાં ઉત્સવ અને ઉજ ઉજવણી પણ એક રસપ્રદ વિષય છે
બિલકુલ અને આજ રીતે છે ને સંસ્કૃતિની ઓળખ પેઢી દર પેઢી આગળ વધે છે
હા ઉત્સવો દોરણ જે સજાવટ ભોજન અને વિવિધ પ્રવૃત્તિ નો સમાવેશ થતો હોય છે ને
બિલકુલ અને આવા પ્રસંગો દરમિયાન છે ને ઘણા લોકો એક સાથે સમય પસાર કરે છે
હા અને સામાજિક સંબંધો પણ વધારે મજબૂત બને છે આનાથી
બિલકુલ અને હવે તો છે ને પરિવાર આના જ કારણે છે ને મનોરંજન છે ને થાય છે એમનું
હા મનોરંજન માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી શકાય ને આમ રમત રમાય કે વાચન અથવા સાસ્કૃતિક કાર્યક્રમો કરાય
બિલકુલ અને સામૂહિક ભાગ લેવાથી છે ને સહકાર ની પણ ભાવના પણ વધે છે આમ એક સાથે જોડાયેલા હોય તો તેનાથી પ્રેમ અને બધું જ વધે છે
હા અને સમય નો આમ રચના આત્મક ઉપયોગ પણ થઈ શકે છે આનાથી
મ કેવાય ને કે શાનવાદ નું છે ને મહત્વ આપણે પહેલા પણ ઉલ્લેખ કર્યો જ હતો આપણે આગળની વાતમાં
હા સ્પષ્ટ અને વિનામ્ર સંવાદ ઘરામ પ્રસંગોમાં છે અને ઉપયોગી બની શકે છે
બિલકુલ અને એકબીજાને આમ સંવાદથી છે ને મહેતીની આદાન અને પ્રદાન પણ આમ સરળ બને છે
હા એ તો છે જ અને એક એક બીજાને સમજવામાં પણ મદદ મળે અને પરિવાર અને બધું જ આપણને સમજ પડે આનાથી
બિલકુલ તમે તો બધી જ આમ જે વાત કરી ને મને ખુબ જ આજે મજા આવી ગઈ તમારી જોડે અને તમે જે લાસ્ટમાં કીધું ને તો ખુબ સાચી વાત તમે કરી
હા એ તો છે જ કે તમારા જોડ વાત કર મને ખુબ આનંદ મળ્યો આપણે ચોક્કસપણે ફરી વાત કરીશું એના પર
ચોક્કસ ફરીથી વાત કરીશું હા